નાના વ્યવસાય અને રોજગાર આજના સમય માટે ખુબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે તે લોકોને આત્મનિર્ભર બનાવતું હોય છે, અને આર્થિક રીતે પણ મજબૂત બનાવે છે,
હા, સાચું છે, નાના વ્યવસાય શરૂ કરી ને લોકો પોતાની આવક બનાવી શકે છે, અને બીજાને પણ રોજગાર આપી શકે છે,
ખાસ કરીને આજકાલ ઓનલાઈન વ્યવસાય અને ઘરેથી કામ કરવાના વિકલ્પો વધ્યા છે, જે યુવાનો માટે ખુબ જ ઉપયોગી બને છે,
નાના નંદા માં હો છે વૃક્ષરોોકાણ થી પણ શરૂઆત કરી શકાય છે, અને ધીમે ધીમે તેને મોટું બનાવી શકાય છે,
હા, આજના સમયમાં નાના વ્યવસાય માટે સરકાર પણ ઘણી યોજનાઓ આપે છે, જેમ કે લોન સહાય તાલીમ કેન્દ્રો અને સ્ટાર્ટઅપ પ્રોત્સાહન યોજનાઓ જે યુવાનોને આગળ વધવામાં મદદ કરતી હોય છે,
હા, અને જો લોકો યોગ્ય જે યોજના સા ધંધોસ શરૂ કરે ને તો જોખમ પણ ઓછું રહે છે. અને સરળતા મેળવવાની શક્યતા વધુ રહે છે, કારણ કે માર્ગદર્શન પણ મરી જાય છે.
ખાસ વસ્તુઓ અને સર્વિસ બિઝનેસ શરૂ કરીને સારી આવક કમાઈ શકતા હોય છે. અને પોતાના પરિવારને સહારો આપી રહ્યા છે.
એ તો સાચું છે. નાના વ્યવસાય થી માત્ર રોજગાર નહીં, પણ સમાજમાં નવી તક અને વિકાસ પણ સર્જાય છે. જે દેશની અર્થવ્યવસ્થાને મજબૂત બનાવે છે.
કરવા માટે સૌથી મહત્વનું છે કે સારી યોજના બનાવવી અને બજારની જરૂરિયાતોને સમજવી. જેછી કરે ને પ્રોડક્ટ કે સર્વિસ સરળતાથી વેચાઈ શકતા હોય છે.
હા. અને સાથે સાથે ગ્રહક કો સાથે સારો સંબંધ બનાવો પણ ખૂબ જરૂરી છે. કારણ કે વિશ્વાસથી તો વ્યવસાય લાંબા સમય સુધી ચાલે છે.
ટલ માર્કેટ થી નાના વેપારીઓ અને પોતાના ધંધાને સોશિયલ મીડિયા પર પણ સરળતાથી પ્રયાસ કરી રહે છે.
સાચું છે. ટેકનોલોજી નો ઉપયોગ કરીને નાના વ્યવસાય પર મોટા સ્તરે પહોચીં શકાય છે. અને સ્પર્ધામાં આગળ રહી શકે છે.
હા નાના વ્યવસાયમાં સફળ થવા માટે ધીરજ અને સતત મહેનત ખૂબ જ જરૂરી હોય છે. કારણ કે શરૂઆતમાં ઘણી મુશ્કેલીઓ આવતી હોય છે.
હા ઘણા લોકો શરૂઆતમાં નિષ્ફળ જાય છે. પણ જો તેઓ હિંમત ના હારે ને તો ધીમે-ધીમે અનુભવ થી સફળતા મળે છે.
કીય આયોજન પણ મહત્વનું હોય છે. ખર્ચ અને આવક નું યોગ્ય સંતુલન રાખ રખવાથી વ્યવસાય તગી શકે છે.
સાચું છે, સાથે-સાથે ગુણવત્તા જાળવવી પણ જરૂરી છે. જેથી ગ્રાહકો ફરી-ફરી આવીને અને વિ
હા. નાના વ્યવસાય જે યુવાનો માં આત્મવિશ્વાસ વધતો હોય છે અને તેઓ પોતાના વિચારોને હકીકત માં ફેરવી શકે છે. જે ખુબ જ પ્રેરણાદાયક છે.
હા અને એના વ્યવસાય થી નવ રોજગાર ના અવસરો પણ ઉભા થાય છે. તે બેરોજગારી ઘટારવામાં મદદ કરે છે.
જો યોગ્ય તાલીમ અને કુશળતા હોય તો નાના નાના વ્યવસાયને વધુ ઝડપી રીતે વિકાસ કરી શકાય છે અને નફો પણ વધે છે.
સાચું છે તેથી શિક્ષણ સાથે પ્રેક્ટિકલ જ્ઞાન પણ મેળવવું જોઈએ. જેથી વ્યવસાયમાં સફળતા મળી શકે. .
હા નાના વ્યવસાયમાં સમમેય યોગ્ય મેનેજમેન્ટ બહુ જ જરૂરી હોય છે કારણ કે સમયસર કામ પૂરું થાય ને તો ગ્રાહકો ખુશ રહે છે.
હા અને સાથે સાથે ટેકનોલોજીનો ઉપયોગ કરીને કામ ઝડપી અને વધુ અસરકારક રીતે કરી શકાય છે.
હા ઘણા લોકો હવે મોબાઈલ એપ્સ અને ઓનલાઈન પેમેન્ટ સિસ્ટમથી બ પોતાનો ધંધો સા ચલાવતા હોય છે.
તીજી ના ના ના વે પણ અમે ગોધવાનું દીક અને ઝડપી બની ગયા છે.
નાના વ્યવસાય સુ કરતી વખતે યોગ્ય જગ્યા અને બજાર પસંદ કરવું પણ ખુબ જ મહત્વનું છે કારણ કે લોકલ ડિમાન્ડ પણ સફ નિભર રહેતી હોય છે.
હા જો યોગ્ય જગ્યાએ યોગ્ય પ્રોડક્ટ મળે ને તો વેચાણ ઝડપથી વધી શકે છે. . ટી થઈ શકે છે.
હા એતો સાચી વાત છે આજે ઘણા લોકો ઘરેથી જ કુકિંગ ટ્યુશન અને હેન્ડમેડ આઈટમ જેવા વ્યવસાય શર કરીને સારી આવક મેળવી રહ્યા છે.
સાચું છે નાના . મતા પણ મહત્વપૂર્ણ છે જેટલું નાવ વિચારશું સફળતા વધશે.
હા નાના વ્યવસાયમાં માર્કેટિંગ નું મહત્વ ખુબ વધારે છે કારણ કે જે રીતે પ્રચાર કરવાથી વધુ ગ્રાહકો સુધી પહોંચી શકાતું હોય છે
હા હવે તો સોશિયલ મીડિયા દ્વારા ઓછા ખર્ચમાં પણ સ્તરે જાહેરાત કરી શકાય છે અને વેચાણ પણ વધારી શકાય છે
જો ગ્રાહકોની જરૂરિયાતને સમજીને પ્રોડક્ટ બનાવવામાં આવે તો સ્પર્ધામાં આગળ રહેવું સરળ બને છે
સાચું છે ગ્રાહક સંતોષ તો કોઈ પણ વ્યવસાયની સફળતા નો મુખ્ય આધાર છે
નાના વેસામાં જોખમ તો હોય જ છે પણ યોગ્ય યોજના અને સમજદારી જોખમ ઘટાડીને સફળ મેળવી શકાતી હોય છે
હા અને જો વજન યોગ યોગ્ય અભ્યાસ કરવામાં આવે તો ખોટાણી ને લેવાની શક્યતા પણ ઓ જે થાય છે.
હા, ઘણા લોકો શુરુઆતમાં નાના પાયે કામ કરું શરુ કરતા હોય છે અને પછી ધીમે ધીમે તેને મોટું બનાવતા હોય છે.
સાચું છે. ધીમે ધીમે વિકાસ કરવાથી વ્યવસાય વધુ મજબૂત અને સ્થિર બને છે.
નાના વ્યવસાયમાં ઈમાનદારી સૌથી મહત્વપૂર્ણ ગુણ છે. કારણ કે ગ્રાહકોનો વિશ્વાસ જ લાંબા સમયની સફળતા આપતા હી છે.
હા, જો વ્યવસાયમાં પારદર્શિતા રાખવામાં આવે ને તો લોકો ફરી ફરીને એક જગ્યાએથી ખરીદી કરે છે.
ધી ગઈ છે. તે જે ગુણવતાન સર્વિસ બને પર ધ્યાન આપવું ખુબ જ જરૂરી હોય છે.
સાચું તો છે જ. સદા સુધારણા પણ નવીન તલાવાત થી તો વ્યવસાય આગળ વધી શકે છે.
નાના વ્યવસાયમાં ગ્રાહકો સાથે સારો વર્તન રાખ વો ખુબ જ જરૂરી હોય છે. કારણ કે સારો અનુભવ લોકોને ફરી પાછા લાવે છે.
હા, હવે જો ફરિયાદ આવે ને તો તેને ઝડપથી ઉકેલવી જોઈએ. જે તે ગ્રાહકોનો વિશ્વાસ જળવાઈ રહે.
ઘણા લોકો આજે ઓનલાઈન પ્લેટફોર્મ પર પોતાનો ધંઘો વધારી રહ્યા છે અને વધુ લોકો સુધી પહોંચી રહ્યા છે.
સાચું છે. ડિઝીટલ યુગમાં ઘણી તક વધી ગઈ છે. બસ તેનો યોગ્ય ઉપયોગ કરવો જરૂરી છે.
નાના વ્યવસાયમાં સદ શીખવાની ભાવના હોવી જોઈએ. કારણ કે બજાર અને ટ્રેન્ડ સતત બદલાતા રહેતા હોય છે.
હા, જે લોકો નવા વિચારા અપનાવે છે ને
તેઓ ન તો લાંબા સમય સુધી સફર રહી શકે છે. જો મેહનત સાથે સ્માર્ટ વર્ક કરવામાં આવે તો ઓછા સમયમાં વધુ પરિણામ મળી શકતો હોય છે.
સાચું છે. યોગ્ય દિશામાં પ્રયત્ન કરવા થી નાના વેષ તે પણ મોતા સફળતા સુધી પહોંચી શકે છે. છે
નાના વ્યવસાયમાં ટીમવર્કનું મહત્વ ખૂબ જ વધારે હોય છે કારણ કે એકલા કરતા સાથે મળીને કામ કરવાથી ઝડપ અને ગુણવત્તા બંને વધતી હોય છે.
હા સારી ટીમ હોય ને તો કામ ન વચન યોગ્ય રીતે થાય છે અને તનાવ પણ ઓછો રહે છે.
આજકાલ ઘણા નાના નાના વેપારીઓ પોતાના સ્થાફને તાલીમ આપીને તેમની ક્ષમતા વધારતા હોય રહ્યા છે.
સાચું છે તારી તાલીમ થી કર્મચારીઓ વધુ કાર્યક્ષમ બને છે. અને વ્યવસાય નો પણ વિકાસ થાય છે
હા એજ તો સાચી વાત છે નાના વ્યવસાયમાં સમય સાથે બદલા સ્વીકારવો ખૂબ જ જરૂરી હોય છે કારણ કે જે બદલાય છે તે જ આગળ વધે છે.
હા નવી ટેકનોલોજી અને નવા વિચારો ના વાથી શ્રદ્ધામાં તકી રવું સરળ બને છે.
હા ઘણા ઉદ્યોગપતિઓ ગ્રાહકોની ફીડબેકને જન્મ લઈ ને પોતાના પ્રોડક્ટમાં સુધારો કરતા હોય જેથી તેમનું વેચાણ પણ વધારે થાય છે.
સાચું છે ગ્રહકોની જરૂરિયાતને સમજીને કામ કરવાથી લાંબા સમય સુધી ધિ સફ પડતા મારે છે.
હા નાના વ્યવસાય શરૂુ કરવા માટે હિંમત અને આત્મવિશ્વાસ ખૂબ જ જરૂરી હોય છે, કારણ કે શરૂઆત હંમેશા મુશ્કેલ હોય છે.
મુશ્કેલ તો હોય છે. પણ જો માણસ પોતાના પર વિશ્વાસ રાખે ને તો તે કોઈ પણ મુશ્કેલીનો સામનો કરી શકે છે.
નિષફળતા ડરતા હોય છે, પરંતુ નિષ્ફળતા પણ એક શીખવાનો ભાગ હોય છે.
સાચું તો છે જ દરેક નિષ્ફળતા પછી નવી તક મળરેે છે, અને અનુભવ પણ વધે છે.
હોય છે. કારણ કે સ્પષ્ટ લક્ષચર છે, જ સફળતા તરત યોગ્ય દિશામાં આગળ વધી શકે છે.
હા, અને જો રોજ ન આયોજન જન કરવામાં આવે ને તો કામ વધુ સરળ બને છે, ભૂલો પણ ઓછી થાય જયા
હા, ઘણા સફર ઉદ્યોગપ તીઓ નાના ના પાયાથી શરૂઆત કરીને આજે મોટા સ્તરે પહોચ્યા છે, કારણ કે તેઓ સતત પ્રયત્ન કરતા જ રહ્યા છે, તેથી તેઓ આજે સફળ
સાચું છે, સતત મહેનત અને ધીરેજ રાખો વા થી કોઈ પણ વ્યક્તિ પોતાના વ્યવસાયમાં સફળ બની શકે છે,
નાના વ્યવસાયમાં નફા સાથે સાથે સામાજિક જવાબદારી પણ મહત્વપૂર્ણ હોય છે, કારણ કે સમાન સહકાર વેવ ષાને આગળ વધારતો હોય છે.
હા જો એકલો ખો પર્યાવરણ અને સમજ ધ્યાન રાખ હેને તો તેમનું નામ પણ વધુ સારું બને છે.
ઘણા નાના વેપારીઓ સ્થાનિક લોકોને રોજગાર આપી પોતાના ગામ કે શહેરના વિકાસમાં ફાળો આપતા હોય છે.
સાચું છે આ વ્યષથી સ્થાનિક અર્થવ્યવસ્થા તમન જૂથ બને છે અને બેરોજગારી પણ ઘટે છે.
હા નાના વ્યવસાયમાં ગુણવત્તા જાળવવી સૌથી મોટો આધાર હોય છે કારણ કે સારી ગુણવત્તા ગ્રાહકોને લાંબા સમય સુધી જોડીને રાખે છે એટલે ગુણવત્તા સારી જ હોવી જોઈએ.
હા જો પ્રોડક્ટ સારી હશે તો લોકો પોતે જ બીજા લો કોને પણ તેની ભલામણ કરશે.
તે જ જાય છે તેથી દરેક વેપારી એ પોતાની સેવા અને પ્રોડક્ટને સતત સુધારતા રહેવું જોઈએ.
સાચું છે સતત સુધારાથી તો વીસે તગી શકે છે. અને આગળ વધી શકે છે અને ગ્રાહકોને પણ આગળતી શકાય છે.
સાય માં સતત હિસાબ રાખવો ખૂબ જ જરૂરી હોય છે કારણ કે આવક અને ખર્ચની જાણ હોય ને તો જ નિર્ણય સરળ બનતો હોય છે.
હા જોઈ તો પારડર્શક હોય તો નુકસાન પણ સમયસર ખબર પડે છે અને સુધારો પણ કરી શકાય છે.
ઘણા લોકો હવે ડીજી ડિજિટલ નો ઉપયોગ કરતા હોય છે જેથી રેકોર્ડ સરળતાથી સાચવી શકે છે તેઓ.
સાચું છે, ટેકનોલોજીનો ઉપયોગ કરવાથી વ્યવસાય વઘુ વ્યવસ્થિત અને અસરકારક બને છે.
તા માટે ગ્રાહકની જરૂરિયાતને પહેલા તો સમજવી જોઈએ. પછી જ પ્રોડક્ટ બનાવી. જોઈએ.
હા, જો બઘાની માંગ પ્રમાણે કામ કરવામાં આવેને
ઘણા વેપારીઓ પોતાના સેર મા નવી નવી રીતો અપનાવીને સ્પર્ધામાં આગળ વધતા જ રહેતા હોય છે.
સાચું છે.